હા જય શ્રી કૃષ્ણ
હ તો તો
હલો હા તમારો અવાજ આવ હવે આવ્યો
હમ હમ
એક નેટવર્ક ઈસ્યુ લાગે તમારે
હા અત્યારે ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે આ વાતાવરણ થોડુંક ચેન્જ થયા કરે ને તો એના હિસાબે હું છે નેટવર્કમાં થોડું પ્રોબ્લેમ આવ્યા કરે છે બાકી તો બધું બરાબર છે કેમ છો મજામાં
બસ મજા મજામાં હો કેવો છે વરસાદ ન તમારે
હમણાં તો થોડીક શાંતિ થઈ ગઈ છે હમણાં બે દિવસ પહેલા બહુ જ વરસાદ હતો હમણાં વળી આજે થોડીક રાહત થઈ ગઈ છે પણ જયારે વરસાદ નો હોય ત્યારે તડકો બહુ જ લાગે પાછું
હમ બાપ વધે ને અત્યારે વધારે લાગે છે
આજે છે ને મને એમ થાય આપડે કઈ કઈક સાતમ આઠમમાં બધી જે ઘરે રસોઈ બનાવતા હોય ને અને ત્રણ મહિનો આપણે કેવી રીતે કરીએ છીએ તો થોડી એના વિશે વાતચીત કરીએ તો હવે તો શ્રણ મહિના ને તો થોડો જ સમય બાકી રહ્યો છે બે મહિના પછી તો દોઢ બે મહિના બાકી રહ્યા છે તો શું કરે છે બધા વેલા ઉઠે અને પોતાનું રૂટિન પતાવે મંદિરે મંદિરે જાય દેવદર્શન અને શંકર શ્રાવણ મહિનો એટલે શંકર ભગવાનનો મહિનો છે. અને શંકર ભગવાન એટલે દેવોના દેવ મહાદેવ બધા જ ભગવાન કરતા શ્રેષ્ઠ છે. કેમ કે નાયનો જન્મ છે અને ત્યા ના એનો અંત છે. તો એ એ મહાદેવનો શ્રાવણ મહિનો છે. તો એને ત્યારે શંકર ભગવાન એ બધા બહુ સરસ રીતે પૂજા કરે છે. બીલીપત્ર ચડાવે છે. અને અનાજ બધાને સાત અનાજ ચડાવે છે. તલ ચડાવે ચણાની દાળ છે. મગ છે. શ્રાવણ મહિનામાં જે સોમવાર આવેને ચારે ચાર સોમવારમાં અલગ અલગ રીતે પૂજા કરવાની હોય છે. એવું દર વખતે આપડને ખબર જ છે. વર્ષોથી કરીએ છીએ એટલે તો હવે તો છાપામાં પણ આવે છે, કે આજે આ સોમવાર છે મગની પૂજા છે. આજે ચણાની દાળની છે. જવની તો આવી તે કરે છે. અને ઘણા લોકો તો શું છે, આખો શ્રાવણ મહિનાના ઉપવાસ પણ કરતા હોય છે. કોઈ એકટાણા પણ કરે, કોઈ ધારણા-પારણા પણ કરે અને એ બધું કરવાનો મત મતલબ ઈ છે કે ઈબાને તમે ભગવાનને થોડોક સમય આપી શકો. ભગવાનના પૂજા પાઠ કરવા માટે થઈને રસોડા ના કાર્યમાંથી થોડો તમને ટાઈમ મળે તો એટલી વાર વધારે તમે થોડુંક ભગવાનને ટાઈમ આપી શકો છો. શું કેવું તમારે
બઉ સરસ તમે વાત કરી કે તમારે શ્રાવણ મહિનો એકટાણા કરવાથી તમારે પૂજા પાઠ ભી થાય તમારી હેલ્થ બી સારી રે અને ભગવાનનું એમાં વધારે ધ્યાન ધરાય છે. અને શંકર ભક્ત ભગવાન તો ભોળોનો નાથ છે. થોડીક પૂજા કરો તો જા જા પ્રસન્ન થઈ જાય. ઓલા બધ બધા ભગવાનને આપડે જા જા વિનંતી કરવી પડે. આ ભોળિયા મહાદેવને તો આપડે બીલીનું પત્રને પાણ એનો કળસો ચડાવી દઈએ એટલે ઈ તો બઉ રાજી થઈ જાય છે. અને શ્રાવણ મહિનો છે. તમે કીધું એમ એટલો આખો તહેવાર નો તે તહેવાર ઉજવાય જાય છે. ને ભગવાનનું નામય લેવાય જાય છે. શ્રાવણ મહિનામાં તો સાતમ-આઠમ આવે છે. રક્ષાબંધન આવે છે. અને ઘણી બધી થાય છે. એટલે ઈ બાને બધા ઉત્સવય ઉજવાય જાય છે. જન્માષ્ટમી જેવા અને ભગવાનનું નામય લેવાય જાય છે. ને ઉપવાસના ઉપવાસ થઈ જાય છે. શું કેવું છે તમારું એમાં
હમ્મ બરા બર છે. એટલે શ્રાવણ મહિનો છે એ શંકર ભગવાનનો તો મહિનો છે જ તે સાથે જે તમે વાત કરી એમ રક્ષાબંધનનો તહેવાર પણ ત્યારે જ આવે છે. તો રક્ષાબંધન તહેવાર તો ભાઈ-બહેનનો છે. અને ઈ ભાઈ-બહેનની વાર્તાતો બધાને ખબર જ છે. કે, બલિરાજાએ જ્યારે વિષ્ણુ ભગવાનને પાતાળમાં પોતાના ચોકીદાર તરીકે કે રાખ્યા તો એને છોડવા માટે થઈને લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ માન્યા
એટલે તમારે હમ્મ
ત્યારથી રક્ષાબંધનને ત્યારથી રક્ષાબંધન તનની શરૂઆત થઈ છે. તો શ્રાવણ મહિનામાં જે મહાદેવનો મહિનો છે એવી રીતે એમાં બઉ બધા તહેવારો આવે છે. કૃષ્ણ ભગવાનનો જન્મ પણ ત્યારે જ આવે છે જન્માષ્ટમી જે આપણેે કહીએ છીએ અને શ્રાવણ મહિનાના સોમવારની તો બહુ સરસ ઉજવણી થાય છે. દરેક મંદિરોમાં એમાને બધે
હલો હલો
હા હા બોલો બોલો અવાજ
હા હા હા હા તો એ બહુ સરસ ઉજવણી થાય છે અને આપણેે જે વાત કરીએ કે સાતમાઠ મ તો જન્માષ્ટમી છે સાતમ એટલે શીતાળ માતા નું અ તહેવાર છે અને અષ્ટમી એટલે કૃષ્ણ ભગવાન નો જન્મ છે તો શીતા સાતમ ના દિવસે તો શું છે કે નાના છોકરા હોય તો આપણી લોક માન્યતાઓ એવી છે કે પહેલા ના જમાનામાં નાના છોકરાઓને શીળસ ને ઓરિય છપડા ને એવું બધું નીકળતું તો એમાં એને બહુ જોરથી ન નીકળે ને આપણું છોકરું હેરાન ન થાય તો દરેક માતા છે શીતળામાંને દર્શને એને લઈ જતા અને માતાજીને ઠંડક કરતા અને કે કે ભાઈ અમારા છોકરાઓ નું ધ્યાન રાખજો અમારી ભૂલચૂક થઈ તો માફ કરજો એટલે શીતળા સતમ છે એ માતાજીનો છે ને એ દિવસે બધા ઠંડુ બનાવીને જમે છે. તો એમાં અમે લોકો ઠંડામાં થેપલા છે સુકી ભાજી છે પછી સૂકા મગ છે ક્યારેક સ્ટ્રાઉટ મગ બનાવીએ અને ક્યારેક એમને થોડાક મગ બનાવીએ છીએ અને રાયતાનો તો બહુ જ મહિમા છે કે રાયતું તો સ્પેશિયલ બનાવીએ જ. શીતળા સાતમ હોય ત્યારે તો રાયતુ પણ આ બધાને બહુ જ ભાવે છે તમે બનાવો છો એવું કઈ
હા અમે બનાવીએ છીએ અમે એવું છે. કે ઘણાને અ તેલ નથી મુકાતું એટલે પુરી નથી બનાવાતી એટલે ઘણા લોકો લોકો છે ને થેપલા ઠંડા કરે મેથી ના થેપલા કરે ગળિયા થલા બાપલા કર પછી તમે કીધું એમ સુકી ભાજી હોય મગમઠ હોય ભીંડા ના શાક હોય અને રાયતા બનાવે કેળાનું બી બનાવે અનેને બુંદી નું બી બનાવે પણ અમારે બધાને કેળા ન વધારે ભાવે છે એટલે અમે કેળા નું રાયતું તો ખુબ જ બનાવીએ છીએ અને બહુ સરસ અત્યારે એ બને છે એમાં શું થાય અને તે દિવસે અમારે રાંધણછટ ને દિવસે બધું બનાવાનું હોય. છઠ ને દિવસે બનાવી અને હલો
હાલો હા અવાજ આવે છે.
છઠ ને દિવસે બનાવી અને સાતમને દિવસે માતાજી ના દર્શન કરી કુલેર માતાજી ને પ્રસાદી માં કરે છે ને પછી અમે બધા ઠંડુ જમીએ છી એ અને તે કેહેવાય છે કે નાના છોકરાની મા એ આ સાતમ કરવી જોઈએ ઘણા ને છોકરાઓ ઘણા ટાઈમે થયા હોય તો એને ઈ પાંચ સાતમ બીજાના ઘરેથી માગીને ખાય છે અમારે સાત તમનું આ રીતે મહત્વ હોય છે કે પાંચ ઘરે ઈ માગી અને ઈ છોકરા ભીખારી બનાવ્યો કેવાય કે એ પાંચ ઘરે એની મા માગીને ખાય અને પાંચ ઘરે કે કોઈ બી પાંચ સાતમ એને માની હોય તે પાંચ સાતમ સુધી કોઈ છોક એના છોકરા માટે કપડાં બી ના લે બીજા પે પહેરાવે બાકીને એ નથી પેરાવતી આવું અમારે ત્યાં મહત્વ હોય છે સાતમ નું અને બીજે દિવસે હા એમ
હા હા ના કત બરાબર
એટલે બીજ બીજે દિવસે બીજ જે દિવસે જન્માષ્ટમી હોય છે એટલે ભગવાન કૃષ્ણ નો લાલા નો જન્મ દિવસ એ ખૂબ ધામધૂમથી અમે ઉજવીયએ છીએ કે ભાઈ તે દિવસે માખણ મિશ્રી ને બધું રાત્રે બાર વાગે જન્મ કરીએ માખણ મિશ્રી બનાવીએ લાલા ને હિંચકા પોઢાડીએ અને નંદ ઘેરા નંદ ભાઈયો કરી અમે લોકો અને નોમ ના પારણા કરી આ રીતે અમારી સાતમ આઠમની ઉજવણી હોય છે
હમ નાના બહ સરસ રીતે થાય છે સાતમાઠમ જન્માષ્ટમી તો કૃષ્ણ ભગવાન ને છે એ તો અષ્ટમય ને રાત ે છે અને અમુક જગ્યાએ તો સાતમ ના દિવસે રાત્રે કરે છે એમ કે છે આઠમ દિવસે તો સવારે બધા ને ખબર પડી ગઈ હતી અને રાત્રે બાર વાગી જ ગયા છે એટલે આઠમ નો ભાગ થઈ ગયો છે તો કોઈ કોઈ જગ્યાએ એ સાતમ દિવસે એટલે સાતમ ની રાત તો આગ જયારે આપણે રસોઈ બનાવીએ છીએ અગે પેલા આપણે જે ચૂલો ઠંડો કરી દેએીએ રાધનચટ ના દિવસે જે આપણેે રસોઈ બનાવીએ કેમ કે સાતર ના દિવસે ઠંડુ જ જવાનું હોય છે ને તો છઠ ના દિવસે આપડણે રસોઈ બનાવીએ અને બાર વાગ્યા પછી દિવસ બદલાઈ જાય આપણે એવું જ ત્યારે આપણે એવું માનીએ છીએ કે બાર વાગ્યા પછી માતાજી આંટો મારવા નીકળે છે કેમ કે સાતમ સાતમ શરૂ થઈ ગઈ છે બરાબર તો પછી સાતમ ના દિવસે પાછું રાત્રે એવું નથી કરતા સાતમ તો આપડે કે એમને એમ જવા દેએ છે પણ આ જન્માષ્ટમી આઠમના દિવસે કરીએ અને નવમ ના દિવસે ગોકુળમાં ખબર પડે કે ભાઈ લાલા નો જન્મ થયો છે એવ તો કોઈ કોઈ જગ્યાએ તો સાતમ ના દિવસે રાત્રે બાર વાગે એમ કે છે કે આઠમ થઈ ગઈ છે તો એ દિવસે રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મ કરે છે તો એ થોડુંક અવડવમાં છે પણ કૃષ્ણ જન્મ ની તો મજા જ કંઈક અલગ છે બીજા દિવસે જે મટકી ફોડ હોય છે દહી હાંડી થાય છે દરેક મંદિરોમાં હવેલીમાં કૃષ્ણ જન્મમાં બહુ સરસ રીતે ઉજવવામાં આવે છે લાલા ને પારણામાં બેસાડી અને ફુગાને એવું બધું ડેકોરેશન કર્યું ફુલહારનું ડેકોરેશન સરસ કરી હોય છે તો બહુ સરસ લાગે છે શણગાર પણ બહુ સરસ લાગે છે અને આપણને અનુભવ પણ બહુ સારો લાગે છે
બહુ સરસ બ અમને તો બહુ જ ગમે છે કૃષ્ણ જન્મ અમને તો આઠમ આવેને શ્રણ મહિનો આવે એટલે અમારે હરખનો પાર નથી રહેતો કે તહેવારો ચાલુ થઈ ગયા છે હવે એક તહેવાર જને ત્યા એક તહેવાર આવી જ શ્રાવણ મહિના પ છી આમ તો છે ને અષાઢી બીજ થી બધા તહેવારને દવાસ તહેવાર ચાલુ થઇ જાય છે
હમ હમ હમ
થી ગણો ત્યાં દિવાસો આવે દિવાસાથી સો દિવસ રે તો સો દિવસમાં તો ફૂલ ધમાકેદાર તહેવારો બધા ચાલુ થઈ જાય છે ને એમાં તો શ્રાવણ મહિનો તમને ખુબ જ ગમે છે અતિશય પ્રિય છે એક તો ભગવાન નું નામે લેવાય અને બધા એ તહેવારો એ ઉજવાય જાય
હમ હમ હ હા બરાબર છે
હ
હા એટલે એટલે આ એક જ મહિનો એવો છે આમ તો બધા મહિનામાં કોઈક ને કોઈક ભગવાન ન મહત્વ હોય જ છે પણ પણ એમાં એક બે દિવસ પૂરતું જ હોય છે પણ આ મહાદેવ ને તો આખો મહિનો ભરેલો છે બાકી ઘણા બધા વચ્ચે તહેવારો તો આવે જ છે વરસમાં તો બહ બધા તહેવારો આવે છે પણ એ બધા એક બે દિવસ પૂરતા જ હોય છે અને આ શ્રણ મહિનો છે એ આખો મહિનો મહાદેવ ની પૂજા ને એવું સરસ થાય અને એમાં બધા તહેવાર પણ સરસ આવે છે અને દેવોના દેવમાં દેવ છે એટલે કેવું જ છું તમે જેમ વાત કરી એમ કે એને જાજુ તો કઈ કરવાનું હોતું નથી એક બિલ્લી પત્ર ચડ ત અ અનેક દૂધ ની અનુકૂળતા હોય તો દૂધ લો સાદા પાણી નો એક લોટો ભગવાનને કળશો ચાવી દ તો એનાથી ભગવાન ખુશ થઈ જાય છે તો ભોળા મહાદેવ છે હા ઓછું ઓછું આપું ઓછું કરો અને વધારે આપે તમને જાજ આપે એવું બધું છે બહુ સરસ વાત કરી તમારી સાથે વાત કરીને બહુ આનંદ થયો અને ઘણું સરસ સરસ જાણવા મળ્યું તો ફરી વખત પછી આપણે કોઈક નવા ટોપિક સાથે મળશું
ઓકે જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ